હેલો
હલો બસ મચામાંજ
હું પણ મજામાં
કેવું ચાલે છે કામકાજ બસ ચાલે છે તમામ જે ગ કે કામ કર નારે અત્યારે તો કામ પણ આવ્યું જસ્ટ ત દીયાબત થી કઈને બેસો મે કીધું કે તને ફોન કરો હ એખ ત કે ત ઘરથી નિકલી ગયો હોય તો ન ઘરથી નની નિકલી ગયો તો ભ સાન ના હો ચાલતુ દુકાન તારી દુકાન વાળ બાજુ મળશે ને ત વિચાર્યું કે તું સામાન લેતા હો લેવાનું લઈ આવવાનું ભૂલી ગયો છું બાર વાગે ઘળ ગાવાનું છે ને આપવાનું છે
કઈ ન લ આવવાનું શું લાવવાનું છે
અરે મારા ઘર તજા છે ને તો ત ભાભીને કીધી કે તે છે લાલ કલર નું બેગ છે એમાંમાં બધું સમાન મૂકેલું છે તો એ ખાલી બેગ લઈ આવજ બીજું કઈ નહી ઠીક ચા ન બે લ ગ હા ત્યાંથી લે આવજો ભૂલતો નહી
એ લાલ કલંગ બેચ હા એજ છે ઘરે પચી ગયો
હા પચી ગયો
હા તો એ બેગ લઈ આવો જોજે બેગમાં છે ને ક કાચની વસ્તુ છે તો દીકરીમાં આ છૂટ છે એટલે શું પડે તૂટી નહી જાય
ઠીક છે ચાલ ને
સારું ઘંન્ટકે ચાલ છે ભણતો તો સારો સારો છે પણ અમે કેવું પેલા જેવું ભણવાનું નહી મળે
કેમ આવું?
અરે, પેલા કેવુ હતુ કે આપે કેવું અ કામને એમ તેમ હોય ને, એ પેલા ભણવામાં કેટલું સારું હતું આપણને એમ તેમ પાસ થી જાતો આમા તો કેવુ, આ વસ્તુ જોઈએ જ જોઈએ, ની જોય તો એમ કે જે વસ્તુ મ અ ને હજી આ લોકો તો સ કુલવાળા એટલી બધી વસ્તુ મંગાવે ને કે, આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ ને ઉપરથી પેલા તો કેવુ, ચોપડા ત વીસ ત્રીસ રૂપિયામાં આવી જતા અમારે તો ચોપડાય, બસો પાંચસો ના ચોપડા આવે
ઉપરથી
અ તો કેઉ ઓછામાં ભણી લેતા અહિયાં તો કેવુ, એવુ ની મલે આટલા ત વસ્તુ હોય તેટલું જ આપવું પડે, નહીં તો પછી કઈ થાય નહી. આપડે બી ભણેલા, એમ ની કે ની ભણેલા, આપણે બીકોમ આખું કમ્પ્લીટ થયેલું, પન કેવુ હતુ કેટલામાંથી ગમે તો ના, જે નાના નાના છોકરા હોય એ લોકોનું બેગ જ એટલું વજન વાલુ હોય કે ની અને, આપડ તો કેવુ ખાલી પાંચ છ ચોપડા હતા એમ. આ લોકોને તો, નાના બી, છોકરા લોકો જ, મારી છોકરાની વાત કરું એ આટલો નાનો છે, પણ એની ચોપડા એટલા બધા હોય કે એને એ એ ખાલી ઈયાંથી ઘર તો ઉપર, એ લોકોનોમ ક્લાસ ઉપર હોય. બીજા ત્રીજા માલ, ઉપરથી લિફ્ટ ની મલે ને એ એ નાનો બાળક એક કિલો જેટલું વસ્તુ, ઉપર લઈને નીચે જાય. કેટલું થાકી જાય! આટલા બધા ના છોકરાઓને આટલી ચોપડા ન કે કેવું કેમ હોય, મને નઈ ખબર.
એ તો વાત છે મેના, આમાં કેવુ એ લોકો એટલું બધું જોય ની એ મને બી ખબર ની પડે કે ચોપડા એમ કેમ કે આટલું બધું ચોપડાનું ભણતર કેમ?
એમાં છે ઉપરથી એ લોકોને ખાલી આટલું ભણવાનું હોય તો બી
એ છે
એટલે એમ ખબર ની, કેમકે જોન આ લોકોને ભણવાનું આટલુ બધુ, ચોપડા આટલા બધા એમ ની થાય કેમ એટલા બધા કામોને આન. ઉપરથી અ આ લોકો ટેસ્ટ લે, આટલી બધી ટેસ્ટ લે, તો બી, છો, અડધા છોકરાઓ નાપાસ થાય. ને કેટલું બધું, લોકો, ઉપરથી મતલબ, અત્યારના જમાનામાં કેવું છે શાળાઓ એટલે વ, વેપાર થઈ ગયું છે. પેલા તો કેવું શાળા હતી એટલે સારી હતી. આા ટાઈમે આવવાનું આ ટાઈમે જાવાનું એથેમ છે, અમે જે, રજા હતી તહેવારની, પણ અમે તો કેવું એ રજાની કઈ કઈ, અહિયામાં તો એક સ્કૂલ છે ને, કઈ છે વસંતવિહાર સંદિપાની સ્કૂલ છે, એમાં કેવું છે ખબર સનિવાર, સોમથી ને રવિવાર સ્કૂલ ચાલુ જ. કોઈ દિવસ રજા નહી. રવિવારે બી ચાલુ, તહેવારમાં બી ચાલુ, દિવાલીમાં બી ચાલુ, દિવાલીમાં ખાલી બે દિવસ રજા
આપણે તો કેવુ દિવાલી બી હતી તો
દસ પંદર દિવસની રજા પડતી ને? ત્યાં તો એવું કંઇ ની મલે. ખાલી બે દિવસ ની રજા આપી દે, બસ. ગણેશ ચતુર્થી પણ કઈ રજા ની. અમાર પોતાનો તે પેલુ, ગુજરાતીનો તહેવાાર આવે એમાં કંઈ રજા ની. પતિ રજા પાડે ને તો એ લોકો બહ ખીચવા લોકો એટલે આટલો લોડ આપડે ખબર ન મળ હ આના લીધે ખબર આ આટલ બધ લોડ આપે નેધા સુસાઈડ કરે છે એ સ્કૂલ ખ પાંચ થી છ જણાને તો સેડ કર્યું છે ને કોઈને તો અટેક જ આવ્યું હતું કેમ અરે પ્રેશર પ્રેશર એટલું બધું આપે કે નહી હ નહી મનેટ કેમ આટલું બધું પેશન આપે
એ ન એ તો મેન વાત છે કે આ લોકો ભણવા ભણવા તમે એ નથીક ત નિભ ખબર છે
છોકરા છે એ લોકો ભણશે નહી તો આગળ કો નોકરી થાય ન મ એમ એમને એ બધુંહેવાનું છે તમે આટલું બધુંણ કે છો લોકો ભણી ભને ગાંડા થઈ જાય ખબર બાજુ છોકરો એ તો ઘરે એ પપ્પાને એમ કે ત બાળ પણ આખું ભગાવી દીધું છે જમવાનું પણ નથી સમય નથી વાંધ આ શ મૂકી દીધું છે. ખબર ખબર પડે તો જિંદગી દબવી છે.
તો છે. આમાં ખબર કે છોકરાને એવું લાગે કે મા બાપ મારી જિંદગી બગવી દે છે. એ ભાઈ પણ કેવું હોય રમવાનું ભવાનું એમ તેમ શાળામાં જ આટલો બધો સમય લાગે છે. તાર બચાર એવુંઠે એ બસ ચ શ પ્રોપર થ ક જલ્દી જલ્દી હટ. પછી બ ચાર વાગે ફૂથી છડે હતી. એટલે લોકો કેતા થાકી જાય છે. ઉપરથી આટલી ગરમી દિવસ તો રજ્જાત આપી જો એક દેશની રીતે ન અ શ બાાર પણ બંધતા તો આપ શિંગળ તો આખો દેશ સારું ન હતો રોજ ન ઓ ટાઈમ એમ હતો કે આઠ થી એક નો હતો તો રવિવાર ન ટાઈમ આઠ થી શનિવાર નો ટાઈમ આઠ કે આપડો ક્યારે હતો રવિવાર જ જાાય. તત્યા તો કહી રજા નહી. દરરોજ જવાનું આમ. આમાં સુુંધ ખબર ત છોકરો છે ને એ લોકોનું માન માનસિક રૂપે છે ને એ લોકો એ લોકોને ભણવાનું તો બધું આવડી જાય. પછી બહાર ન જ્ઞાન હોય ને એ કોદ મળે નહી. તમે કાલે ને મારા કાકા ના છોકરા ને પૂછ્યું કે ભાઈ એમ છે તમ છે એને કઈ ખબર નહી કેમ એને ભણવાનું બધું ખબર છે બાનુ કઈ ખબર નહિ. બહારનું બી બારે જાણવું જોઈએને. આ તો એવું થઈ ગયું કે પુસ્તક જ્ઞાન ખાલી છે બહારનું કઈ જ્ઞાન છે નહી. સાહેબ ભાનન હોય તે કામ આવે આ પુસ્તક નું જ્ઞાન એટલ કઈ કામ આવતું નથી.
હ. એ તો સાચી વાત છે પરંતુ શું કરીયું આ લોકોને શાળા મહારાજ જો ખબર મા
આ બધું એ લોકો શીખડે ને તા આવું ની મલે કે અને આજ ભણવાનું આજ ભણવાનું છે તેમાં એવું છે કે તમને જે ગમે ને એજ કરવાનું જેમ તમે ક્રિકેટમાં ગમ તુ છે ને તો ક્રિકેટને બધું શીખવાડે છા તમને ફૂટબોલ નું કરવાનું છે ફૂટબોલ કરા
તાર એવું છે કે લોકોને જે ગમે એ જ કામ બીજું કઈ ની કરવાનું ને આ બો સારું છે બાળકોને બચપન થી ખબર પડે ને મને આમાં રસ છે આમાં જો તો આગળ જઈને શું એ લોકોને ચિંતા નહીં આવે કે મે શું કર્યું શું ની કર્યું એ લોકોને બાળપણ શીખવામાં આવે તમે આ કહો છે ને અત્યારે કેવું હોય બાળપણમાં એ લોકો વિચારને આ કરવું છે આ કરવુ છે તો શાળામાં આટલું બધું ધ્યાન આવે એમ આટલુ મગજ પણ એટલું કન્ફ્યુઝ થઈ જાય એ લોકોને ધ્યાન ને કે શું કરવાનું શું ની કેવી રીતે કરવાનું હોય એ લોકોને ખબર ન જે અડધી સ્કૂલો છે ત્યા બધું બતાવે છે તને આ બનવાનું છે ને તમે આ સ્ટેપ આ સ્ટેપ છે આ સ્ટેપ છે દસ પછી સાયન્સ લેવાનું કોમર્સ લેવામા કે કઈ સ્ટીમમાં જવાનું શું છે કોલેજથી શું કરવાનું એ બધું
હા એ તો મેન વાત છે કે એટલે તો બધા છોકરા લોકો ખબર નહી પડે અને એ લોકો પછી ગલત રાસ્તાઓ પોચી જાય છે સર મારે ફોન આપ છે ફોન કર
તારું ચાલ